તો
અવાજ આવે છે.
હલો
હલો અવાજ આવે છે
હલો, હા.
હા, અવાજ આવે છે તમને મારો.
હા, આવે છે ને અવાજ તમારો.
હા, નમસ્કાર આજે આપડે છે ને પરિવારની પેઢીઓ વચ્ચે જ્ઞાન કેવી રીતે આગળ વધે ને તેના વિષ પર આમ વિગતવાર ચર્ચા કરીએ.
બરોબર છે ખુબ જ સરસ વિષય છે દરેક પરિવારમાં જ્ઞાન અને સંસ્કારો એક મહત્વપૂર્ણ સ્ત્રોત્ર હોય છે.
હા, સાચું માનવ સમાજમાં તો જ્ઞાનનું પરિવહન અનેક રીતે થાય છે.
પરંતુ પરિવારમાં થતું જ્ઞાનનું પરિવહન સૌથી પ્રાચીન અને અસરકારક રીતોમાંનું એક છે
હા, બાળક જન્મે ત્યારથી જ શીખવાની પ્રક્રિયા શરૂ જ થઈ જાય છે.
શરૂઆતમાં તો ભાષાને હવા હાવભાવ અને રોજિંદી આદતો શીખવા માઞે છે.
હા, ભાષાનું જ્ઞાન તો સૌથી પહેલા ક્યાંથી જ મળે છે.
એવી જ રીતે સામાન્ય રીતે આપણે પરિવાર જ એ ભાષાનું પ્રથમ શિક્ષણ જ આપે છે.
હો, ભાષા માત્ર વાતચીત માટે જરૂરી નથી.
અને વિચારે સંસ્કૃતિ અને ઓળખ સાથે પણ જોડાયેલા હોય છે.
હા, તમારી વાત સાચી છે પેઢી દર પેઢી ભાષા પણ આગળ વધે જ છે ને.
અને એમાં કેવું હોય એની તેની સાથે અનેક લોકપ્રિયતાઓ અને કહેવતો પણ જીવત રહે છે.
હા, કહેવતોમાં પણ જીવનના ઘણા પાર્ટ છુપાયેલા હોય છે જ ને.
હા, પણ હવે ટૂંકા શબ્દમાં ઊંડો અર્થ સમાયલો તો હોય છે.
હા, પરિવાર દ્વારા મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવે છે.
અને જેમ કે આપણે સત્ય પ્રમાણિકતા એ સહકાર.
હા, આ મૂલ્યો સમાજમાં સારા સંબંધો બનાવવાવામાં બહુ મદદ કરે જે આપણે શીખવા જોઈએ.
વિકાસનો મહત્વ ધરાવે છે.
હા, વાર્તાઓનું મહત્ત્વ શું આવે પણ
વાર્તાઓના જ્ઞાન અને પરિવહન એ શક્તિશાળી માધ્યમ
હા લોક કથાઓ દ્વારા અનેક સંદેશોમાં પણ આપવામાં આવે છે
અને સાંસ્કૃતિક વારસો પણ એમાં જડવા જોવામાં તો આવે જ છે
હા કેટલીક વાર્તાઓમાં ઈતિહાસની ઝલક પણ જોવા મળે છે
જે જેના દ્વારા ભૂતકાળ વિશે જાણકારી મળે છે
હા જીવન કૌશલ્યો ન શિક્ષણ કેવી રીતે થાય છે
રોજિંદા કાર્યો દ્વારા પણ ઘણી બાબતો શીખવામાં તો આવે છે
હા સમય નું આયોજન પણ મહત્વનું કૌશલ્ય છે
એની સાથે સાથે આપણે જવાબદારી પણ સ્વીકારવી જોઈએ એટલી જ જરૂરી
હા પરિવારમાં સહકારનું મહત્વ કેવી રીતે સમજવા આવે પણ
વિવિધ કાર્યો મળીને આપણે કામ કરવાની પ્રેરણા પણ આપવામાં આવે છે આપણને
હા આથી તો ટીમવર્ક ન બી સમજ આપણને વિકસે છે એમાંથી જ
આજ વસ્તુ આપણને જીવનના અનેક ક્ષેત્રોમાં ઉપયોગી બને છે
હા વડીલોની ભૂમિકા અહી કેવી હોય છે
અને વડીલો લાંબા સમય ના જ્ઞાન સમજણ નું સ્ત્રોત આપણને આપે છે
હા તેઓ તો પરમ્પરાઓ અને રીતિ રિવાજોની માહિતી આપણને આપે કે આવું કરવું ને આવું ના કરવું શીખ
ઘણી વાર તો જુના સમયની સામાજિક પરિસ્થિતિઓ વિશે પણ આપણને જાણકારી આપી
હા એ તો છે જ અને અ પે પેઢીઓ વચ્ચેનો સંવાદ કેવી કેમ જરૂરી છે
હ સંવાદમાં તો કેવું છે કારણ કે સંવાદ વિના જ્ઞાન નુ યોગ્ય પરિવરન બનવું બહુ મુશ્કેલ છે